હલો.
હા કેમ છો તમે.
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં જ છું, આજે આપણેે હોળીના તહેવાર વિશે વાત કરીએ?
હા આ તમે ખુબ સારી વાત કરી. હોળીનો તહેવાર ખુબ નજીક આવી રહ્યો છે, તો આજે આપણે હોળી વિશે જ વાત કરીએ.
હા, હોળી તો મારા મનપસંદ તહેવારોમાંથી એક છે, અને તમારો?
મારા માટે પણ એજ છે, હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે.
હમ. હા સાચું કહ્યું, હોળીના દિવસે બધા લોકો જૂના મનદુઃખ ભૂલીને એકબીજાને રંગ લગાવે છે.
હા હોળી નો ઇતિહાસ પણ ખુબ રસપ્રસદ છે, શું તમને પ્રહલાદ અને હોળિકાની કથા ખબર છે?
હા ખબર છે ને, હિરણ્યકશ્યપ નામનો રાજા પોતાનો પોતાને ભગવાન માનતો હતો, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.
હા પછી પોલિકા પ્રહલાદ ને અગનિ માં બેસાડવા ગઈ હતી, ખરુને.
હા, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા દહન થઈ ગઈ, તેથી હોળી સત્યના અસત્ય પર વિજયનું પ્રતિક માનવામાં આવે છે, હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન દહન કરવામાં આવે છે.
હા, લોકો અગનીની પૂજા કરે છે, અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. અને બીજા દિવસે, ધુળટી ઉજવવામાં આવે છે જેમાં લોકો રંગો સાથે રમે છે.
હા એ તો તમે‌ સાચી વાત કીધી, બાળકો તો ખાસ કરીને ખૂબ આનંદ કરે છે, ‌તેઓ પિચકારીથી રંગીન પાણી છો છાંટે છે.
હા, મને પણ બા બાળપણથી હોળીનું ખૂબ યાદ આવે છે.
હાં મને પણ, અમે બધાં મિત્રો સવારે જ ભેગા થઈ જતા, પછી આખો દિવસ રંગો સાથે રમતા હતા, અને ઘરે જઈને મમ્મી બનાવેલી મીઠાઈઓ ખાતા હતા, તમારો ઘરે હોડી પર કઈ મીઠાઈ બનતી હતી?
અમારા ઘરે ગુજિયા, પુરી અને વિવિધ પ્રકારની મીઠાઈઓ બનતી હતી.
વાહ અમારે ઘરે પણ ખાસ વાનગીઓ બનતી હતી, હોડી માત્ર મનોરંજન માટે નથી, પરંતુ તે સમાજમાં એકતા અને ભાઈચારો પણ વધારવાનો સંદેશ આપે છે, આ દિવસે લોકો લોકો જાતિ, ધર્મ કે વર્ગ ભેદભાવ ભૂલીને ઉજવણી કરે છે, આજે ઘણાં લોકો કો કુદરતી રંગોના ઉપયોગ કરવા લાગ્યાં છે.
હા એ વાત સારી છે, કારણ કે કેમિકલ વાળા રંગો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, અને હા આંખો માટે પણ હાનિકારક બની શકે. તેથી આપણે હંમેશા સુરક્ષિત અને કુદરતી રંગનો ઉપયોગ કરવો જોઈએ.
હાં, સાથે સાથે પાણીનો પણ બગાડ ન કરવો જોઈએ, ‌પાણી બચાવવું આજનાં સમયમાં ખૂબ જ જરૂરી છે.
હા એ તો તમે વાત સાચી કહી, હોળી ના દિવસે લોકો એકબીજાને શુભેચ્છાઓ પણ આપે છે, જેમ હેપી હોળી કહીને, બધા ખુશીઓ વેચે છે.
અ મને લાગે છે કે, હોળી લોકોના જીવનમાં નવા રંગો ભરે છે.
હા, અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. આજકાલ શાળાઓમાં પણ હોડી વિશે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, બાળકને હોળીનું સાંસ્કૃતિક મહત્વ સમજાવવામાં આવે છે.
હાં, મને રંગોળી અને સાંસ્કૃતિક કાર્યોક્રમો પણ ગમે છે, હોળી દરમિયાન ગીતો અને નૃત્યનું પણ ખાસ મહત્ત્વ હોય છે, લોકો ઢોલના તાલે નાચે છે, અને આનંદ માણેે છે. તમારે આ વર્ષે હોળી કેવી રીતે ઉજવવાની છે?
હું મારાં પરિવાર અને મિત્રો સાથે હોળી ઉજવીશું, અને કુદરતી રંગનો ઉપયોગ કરીશું, કેમિકલ વાળા રંગનો નહીં. તમે?
ખૂબ ખૂબ સરસ, હું પણ એજ રીતે જ ઉજજવીશ, હોળી આપણને પ્રેમ, મિત્રતા અને એકતાનો સંદેશ આપે છે, અને જીવનના બધાં દુઃખો ભૂલીને ખુશ રહેવાનું શીખવે છે.
હાં, તેથી આપણે હોળી ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાંથી એ છે, અને મને પૂછવું હતું કે, શું તમને લાગે છે કે હોળી માત્ર રંગોનો તહેવાર છે?
ના મને લાગે છે કે હોળી ખુશી, પ્રેમ અને માફીનો પણ તહેવાર છે.
કેવી રીતે?
કારણ કે આ દિવસે, લોકો જૂના ઝઘડાં અને ગેરસમજો ભૂલીને ફરીથી મિત્રતા કરે છે.
હાં મેં પણ ઘણા લોકોને, હોળીના દિવસે એકબીજાને માફ કરતા જોયું છે, ખરેખર જીવનમાં સંબંધો સંબંધો જ સૌથી મહત્વપૂર્ણ હોય છે, આજકાલ શહેરમાં હોળીની ઉજવણીમાં ઘણાં લોકો બદલાવ બદલાવ આવ્યો છે, હવે લોકો મોટી સોસાયટીઓમાં ડીજે, સંગીત અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે.
હાં એ તો તમને સાચી વાત કહી, ગામડાઓમાં પણ હોળી ખૂબ ઉત્સાહથી ઉજવાય છે, ગામની હોળીનો આનંદ જ કંઈક અલગ હોય છે, બધાં લોકો સાથે મળીને ઉજવણી કરે છે, શું તમે ક્યારેક ગામંમાં હોળી ‌ઉજવવી છે?
હાં એક વખત મે મારા દાદાના ગામમાં હોળી ઉજવી હતી.
અ અને ત્યાં કેવો અનુભવ હતો તમારો?
હમ ખુબ જ સુંદર હતો, ત્યાં બધાં લોકો એક પરિવારની જેમ, લાગતા હતાં, ખરેખર ગામોમાં એકતા વધુ જોવા મળે છે.
હા એ તો તમને સાચી વાત કીધી, બાળકો ‌યુવાનો અને વૃદ્ધો બધાં મળીને હોળી રમે છે.
હાં, હોળી દરમિયાન લોકો પરંપરાગત કપડા પણ પહેરે છે, અને ઘણાં લોકો સફેદ કપડા પહેરે છે જેથી રંગો વધુ સુંદર લાગે છે, મને તો રંગોથી ભરાયેલા સફેદ કપડા ખૂબ ગમે છે.
હાં એ તો તમને સાચી વાત કીધી મને પણ રંગોથી ભરાયેલા કપડાં અ ગમે છે, તે હોળીને યાદોને વધુ ખાસ બનાવે છે, તમારા માટે હોળીનું સૌથી મોટું મહત્વ શું છે?
મારા માટે હોળી આપણને ભેદભાવ ભૂલીને સૌ પ્રથમ પ્રેમથી રહેવાનું શીખવે છે.
હા એ તો બહુ સરસ વિચાર છે, આ ઉપરાંત થોડી વસંત ઋતુના આગમનનું પણ પ્રતીક છે.
હાં, શિયાળોનો પ પૂરો થાય છે, એટલે થાય છે અને પ્રકૃતિમાં નવી તાજગી આવે છે, વૃક્ષો પણ નવા પાંદડા આવે છે અને ફૂલો ખીલે છે, એટલે હોળી કુદરત સાથે પણ જોડાયેલી છે.
હાં એ તો તમને સાચી વાત કીધી, તેથી આપણે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે હોળી ઉજવવી જોઈએ.
સાચું, કેમિકલ રંગોનો ઉપયોગ ટાળવો જોઈએ, અને પાણીનો બગાડ ન કરવો જોઈએ, આજકાલ ઘણી જગ્યાએ અ ડ હોડી ડ્રાય હોળી પણ ઉજવવામાં આવે છે જેમાં, ગુલાલનો ઉપયોગ થાય છે, તે પર્યાવરણ માટે પણ સારું છે, અને સ્વાસ્થ્ય માટે પણ વધુ સુરક્ષિત છે.
હા એ તો તમને બહુ સાચી વાત કહી, હોળી દરમિયાન સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જોઈએ, અ કોઈ નિ ઈચ્છા વિરુદ્ધ રંગના લ રંગ ના લગાવવો જોઈએ.
હા કારણ કે તહેવારોનો આનંદ ત્યારે જ આવે છે જ્યારે દરેક વ્યક્તિ ખુશ હોય છે, અને આનંદ અને એ તો વાત સાચી જ છે, અને આનંદ અને સન્માન બંને જરૂરી છે, અને હોળી ના દિવસે, તું એ શું ખાસ કરે છે?
હું સવારે પરિવાર સાથે પૂજા કરું છું, અને પછી મિત્રો સાથે તે હો હોળી રમું છું.
પછી?
પછી અમે બધા મેળીને ફોટો લઈએ છીએ, અને મીઠાઈ ખાઈએ છીએ.
વાહ, સાંભળીને જ મજા આવી ગઈ, તું શું અ તમે? બીજું કઈ નથી કરતા?
અ મિત્રો સાથે જ અ હોળી રમું છું અને ઘરે આઈને, અ મીઠાઈ ખાઉં છું.
બરાબર.
અ પરિવાર સાથે તહેવાર ઉજવવાની આનંદ જ અલગ હોય છે.
અ હા તે યાદો આખી જિંદગી જ રહે છે.
હા એ તો તમને સાચી વાત કીધી, ચાલો ફિર આપણે મળીને વાત કરીએ.
હા ચાલો.
જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ.